હલો
હલો નમસ્તે બેન. નમસ્તે બેન હલો
હલો
હા તમે કઈ કરો છો?
અ કસું નથી બસ રોટ
તમે રિફ્રીઝ કર્યો છે.
રિફ્રેશ હોય હોય ગઈ છે ને તો રીફ્રેશ હોઈ ગય તો કોલ લગાવી છે.
હા મેં બી અર રિફ્રેશ કર્યો છે ને તમારો ફોન આવી જ ગયો છે.
હમ તો રિફ્રેશ હોય તો ગઈ છે ને
એટલે કે સર્વરનો મેસેજ તો ની આયો છે તો મે મિનકા બેન કવું છું કોલ કરો છો હાલ તો સર્વર સાલે છે.
હમ નહી નેટવર્ક તો ફુલ આવે છે પણ પતો નહીં કાંઈ હોવે છે.
બહુ તો રિફ્રેશ કરે નહી તમારે તો તમારી ઓછી જ આવે છે કે નહી આ બ સર્વર ડાઉન છે તો નહી કરો છો? પસે એવું કઈ કંપની ખરાબ હોય સે.
હા રિફ્રેશ થાઈ
હા પસે કઈ નઈ.
શું કરો સે? તમારી આવાજ કટે છે. હલો
હલો
હા તમે શું કરો છે?
કઈ નઈ કરું સુ બસ તમારે બાત કરવાનું બાત કરું છું. તમારે રોટી બની છે?
તી થોડ હા થોડી ઓર બણવાની છે. હલો અવાજ નથી આવે છે?
જલ્દી બનાવ છું. બારીસ આવે છે.
હા વોહી તો. અવાજ આવે છે?
અવાજ આવેે છે. હહ
હારુ. ટી થોડ રોટલી થોડી ઓર બનાવની છે તો જલ્દી જલ્દી બણવું છું કે બારીશ આવામે છે.
બડી બડી બડી બડી નાખો છો ફટાફટ ફટાફટ.
વોહી તો મોટી મોટી બણાવું છું.
છોટી છોટી ડાલો તો બારીશને મોસમ ખુલ છે તમારે સાસુ તું ચી ની બોલે છે કટે ગયા સે.
કટ જાવે છે?
સાસુજી અવાજ ની આવે છે કા ગઈ છે?
અ અરે વો તો બીચમાં નહીં વો છુમાર વો નણંદ દઈ જાય વો ટાબરિયું રોવે રોવે છે ને. તો બુજારો ડા બુજારું નાખવાને મને મેને ચુલા મે આયા છે.
ની મંત તો ની સુણાય્યું છે પર કેવું છું આ સમય ની મને તો ની હમ છે બરાબર કેવું છું આજ તમારે હાઉજી કાં ગયા છે?
હા હઉજી તો ક્યાંય ની ગયા અટે છે નીચે હે વો ટાબ પ ર તો મને બુજાર કરે છે, ને બહ બસ એકી ટાઈમ આવે છે ને.
હમ.
એકી ટાઈમ હ છે ને તો રોવા ઘણો રોવે છે જદા રોવા મતલબ વધારે રોવા લાગે છે.
હા સહી કયો છો. વો તો કાલી દેખ્યો છે ને.
હમ વો રોવા લાગે તો ચૂપી નથી હોવે.
સહી કયો છો ને ને કલ દેખ્યો છે ને ચીકુ ને તો અતરું ની રોવે છે કેવાય નહી મારે રાતે પરેશાન ની કરે નથી કરે છે.
હે તબ તો ઠીક છે ને.
ની તમારે કઈ અંદોરો સુબેરો જન્મ છે ને?
હા
તો સુબીના બચ્ચા રાતે રોવે છેે.
અચ્છા, રાતના વચ્ચે સુગરવે છે.
હા. તો વડા ને તો પૂરો દમ પરેશાન કરે છે પણ રાતે નહી કરે છે.
હં તબ દ દનને તો ઠી છે ને અટનું ઓટને રાખ લે છે પર રાત પ્રોબ્લેમ હોવે છે.
હા કે અબાર જો રાતે નનીંદ નિકાલેે છે ક ક તો રાતે તક બેવે છે બચા.
હમ.
તમારે એ કઈ સુભે બીયો છે નઈ, તમારે સુભેરો છે એ રાત ન થ જ છે.
હ
બચ્છા બી અલગ અલગ હોવે છે કોઈ ચાદર હોવે છે કોઈ ઠીક બ છે, તમારે કે ાને પેટમાં દક નહી દીધો છે ને તો આપે દક દેવે છે બાર આવી.
હ
હ
મારે વચ્ચે એ બી મને પેટધ ક દ નથી દીધો છે હું બી. જન્મ જણ કીધો છેને બાકી તો બાર ને ઘણું બીમાર હોયયો છે ને. અ થોડી શાંતિ પડી છે બીમારી. તો જો કામ પુરે દિન હોસ્પિટલ મે ઘુસંદા છે. હર મહિને હોસ્પિટલ લ જવાનો પડતો છે, આ દો તન મહિના હોય થોડી શાંતિ છે.
અરે ઓ તો યજ છે બેન બચ્ચાનું તો કામ હશે છે.
હમ હવે પણ પાંચ સાલ હોય જાય છે ને, તો થોડો પાંચ સાલ બાદ કેવા છે ને કે થોડો આરામ લાગે છે.
હા પાંચ સાલ વહેવે છે બચ્ચો ન. જુકામ ને એને સી ચીજ ખતમ કર છે ધીરે ધીને.
હમ હવે મારો વ હોય ગયો છે ને પાંચ સાલ બે સિત્મ્બર માં હોવે છે દો મહિના બાકી છે.
હા તો આવે છે અ દુકામ વગેરે. એક ઉંમર વેચે પાંચ સાલની તક બચ્ચા ન. ધ્યા રાખવું પડે છે.
હ તો ઘણી પરેશાન હોય ગઈ છે બેન. અને તું મને એક એત પરેશાન કરદી ઈચ્છ કે અ એટલા દુસરા બચ્ચો કરવાની ઈચ્છ નથી હોવે છે.
વ તો સ ર વ એ મને તો આબર લાગે છે મેછી ગલતી ક્યા કરી છે એથી ખુબ છે. અી ગલતી ક કરી છે કે મતલબ કઈ જ છે.
એક દો ચ આવેે છે ને તબ બોલે છે કે એક કૂદદો મને બી બોલે છે કે એ કૂદદો છાવે છે, અવાર મારા હસબેન્ડું વાત કરી છે ને.
હ. હસબેન્ડ કેવા છે.
હશેશે, હા.
હસબન્ડ ગઈ ગયા પછી? અરે મારે ફોન આવી છે બીજે વસ મે બીજો.
અચ્છા હા. મે વાત કરી હસબેન્ડ નેવાળ વાત કરી છે ને, તો બોલે છે કે મેં બોલ્યું કે કાંઈ કર્યું છે. અ તમે કાલે નાટક કર્યા છે એ વેલા નાટક ની ચાલે છે આજ મને. તો સીધા સીધા ઘરે આવે છે. જો બો બોલે છે કે ઠીક બરાબર છે ઠીક છે.
હા આમ એક કરી તમે ઈચ્છાની છે એટલે.
ને એક થી વધારો છે એક
કંઈ એવું લાગે કે આમ મતલબ કઈ ઈલાજ નથી કરું છે પણ ઠેરી બી ન નથી રહ્યું.
હા નહીં ભાઈ તો તમે પછી સાલભર નીકળવા દો છો પછી તમે ઈલાજ કરાવો છો.
હમ્મ સાલભર તો કઈ વિશે ટ્રાય કરતા ને તો સાલભર હોય ગયા છે.
હમ્મ.
સાલ હોઈ ગયો હો ગો વહેલા ક્યુકી મેં સોચ્યું કે અભ હોવે તો હોવા દો એક તો એક સ
હ સહી કર
હોવે નતી એ પર મેં સોચ્યો કે વા દખા થોડા દન હોવે તો ઠીક ન હોવે પચે કટ હો એટ જરૂરી તો નથી હે પર વા એવું લાગે કે એ દો તો છાવે.
થેન્કયુ ઓ એકધ તો આ બઉધ વચે લારે લારે બડાાવે છે થોડ સદગ તો દેખણું જ પડે છે હ ચીજો
ઉમર લંબી હોવે છે મારા દીકરાની ઉંમર લંબી હોવે છે. હમ
હમ
મારી દીકરી ભી આવે છે તમે મને આંગલી બતાવું છું કે મારા કોલ ચાલે છે તમે નહી બોલે છો
હમ
તો ડરાવો છો કે તમે તમારે સર નો ફોન આવે છે ડબી જાવ તમે બોલો નહીં
હા અરે મેં બોલું છે પણ બો ફે ચિલ્લા મે હોવા લાગે છે જોર જોર ચોગપુણ કરાવે છે
તો અભ તમે ખાડો બનાવી નીચે જાઓ છો.
હા આ તો નીચે જાઉ છેને, હવે તો હાલ ત તો રોટી બચી બાકી બનાવણી છે.
અચ્છા એ
હમ
કે તમારે દીકરો આવ્યો છે તો પછ
અને
અછ એએ
ઘણું ઘણું પરેશાન કરે છે મારો દીકરો તો મને. આ બે ઉપર આ ને ઉપર કપડાં પડ્યા છે ને. તો હણા કપડા ફેંક્યા છે એ કઈ કેવ છે કઈ બોલ બાજુ કોઈ નથી.
મેં તમાર બાત કરીને અ અહી કાસલી નું કામ કરું છું. મેં તો કદી થી નીચે આવી છું તમે કોલ કીધો જથી નીચે આઈ છું.
હમ્મ.
હમ્મ ઉપરે મારો કોલ સહી ની ચાલે છે ની ચાલે છે.
હા તબ તો ઠીક છે ને.
હું તો ઉપર ગઈ તું તો તમારે કોલર નું અતું દિકકત આવે છે તમ કો અવાજ નહી આવે છે ઓર નીચે પણ આવી છું તમારી અવાજ સહી આવે છે જો કોઈ ઉલટું સિસ્ટમ બે છે મારે અત્યારે.
હે, હે. તો તમારે નીચે જ સા ઠીક આવે છે તો નીચે કરો છો ને.
મેં સિલાઈ કરું છું તો મારે બળીયા અવાજ હોય છે.
હા તો તો ઓર બડિયા ને દો દો કામ એકી સાથે હોવે છે.
હમ્મ તો મને લાગે એ ખૂણો પડ્યા છે મશીન નો ખૂણો છે. તો બળિયા આવા જ હોય છે તો આથી તેને ઉપરી ગુમું છું. ફોન આટલું લીજા આટલું ગુમવું છું તો એ અવાજ કટે કટે કટે કટે ખબરે ની પડે કઈ
હમ્મ.
એ
ઔર કુછ નહી બસ
મારા દેખવત ઉપર આવ્યો છે ન તો ઉપરો કપડો સુકાવા રો બરોસો બાસ બગ્યો છે ને મોટો બાસ
હમ હમ.
ને નીચે આવે છે ને ઘણા કામ કરે છે.
ઠીક છે બેન તમે બી તમે રાખો છો.
હા દીકરાને નીચે ભેજ્યું છે ને પછી કરવું છે ઠીક હે.
ઠીક છે.
હામ. હાલો.